હા ભાઈ અવાજ આવે છે? હા ભાઈ આવે છે.
શું કરો?
બસ અ વોક કરતો હતો છત પર.
એવું છે, વોક કરવા માટે ગયા?
હમ્મ.
હમ્મ, ક્યા વાક કરવા લગાયા તા. બસ આ લાબ્રેરીથી ઘરે આવ્યો હવે.
હું અહીં જ છું હોસ્ટેલની છત પર, વોક કરું છું.
બરાબર, શું કરો છો અત્યારે તમે? એટલે શું ભણો છો?
આરૂ હા ભણવાનું ચાલુ છે.
બરાબર, શું ભણ છો?
હમ્મ, તમે શું કર? હું એલ એલ બી કરું છું.
બરાબર. કેટલા ટાઈમ થયા, તમારે તમારી આજ ફીડ છે આમાં?
શું કયો છો?
તમારી આ જે ફિલ્ડ છે એમાં કેટલો ટાઈમ થયો એમ કેટલા ટાઈમથી સક્રિય છે તમે?
બસ આ હમણાં જ એડમિશન કરાયું છે ફર્સ્ટ ઈયર જ.
બરાબર.
હા.
શું આગળ શું પ્લાન છે તમારો?
આગળ તો ગવર્મેન્ટ એક્ઝામ માટે પ્રિપરેશન ચાલુ છે. અને બાકી તો એલ એલ બી કરીશ પછી એલ એલ એમ કરીશ.
હમ્મ હમ્મ.
હમ એના વચમાં ગવર્મેન્ટ જોબ મળી જશે.
એટ જોડે ગવર્મેન્ટ જોબ તૈયારી કરો છો એમ.
હા.
બરાબર, બ કસાની તૈારી કરો છો ગવર્મેન્ટ જોબમાં?
એટલે કોઈ બી નાની મોટી જે બી ગુજરાત ગવર્મેન્ટ નકા તો સેન્ટ્રલ લેવલ નની કોઈ એસ એસ સી હોય કે કોન્સ્ટેબલ હોય કે જી એસ આર ટી સી વાળી હોય કોઈ બી જે હોય એમને જનરલ તૈયારી જ શું જે ભરતી આવે એના માટે તૈયારી કરવાની એમ.
બરાબર તો તમારે દિવસ ન કેટલું રેડ થાય.
મારે બે ત્રણ કલાક થાય વધારે નહી થત કેમકે કોલેજ બી જવાનું હોય હમણાં.
કે, બરાબર.
હમ.
તો બીજું કેવું તમને આ ચોમાસું ત્યાં ચાલુ થઈ ગયું છે. હું પણ ગવર્મેન્ટ જોબની તૈયારી કરું છું. તો આ ચોમાસું હવે ચાલુ થઇ ગયું છે તો ચોમાસાની અંદર ક્યા ફરવા જવાનું પ્લાનિંગ કરું તમારે?
અ ના પ્લાન તો હતું પણ હજી હવે શું કહેવાય. અ આવા હિલ સ્ટેશન પર કોઈ પણ જવાનું વિચાર હતું પણ. જુનાગઢમાં પૂર જેવું થયું એનાથી બીને હવે નહી જાવ. કેન્સલ કરી દીધું પ્લાન.
બરાબર. ગુજરાતમાં પેલા તમે કયા કયા થોડે ગુજરાતમાં કયા કયા સ્થળો પર તમે ફર્યા છો પેલા?
હું તો મારી પ્રાઈમરી સ્કૂલમાં અમારે ટુર પર લઇ જતા દર વર્ષે. કોઈ નવી જગ્યાએ એટલે એમાંથી બહ બધા પ્લેસ પર ગયો છું. અહયા દ્વારકા પછી અ અહિયાયા મોઢેરા નું સૂર્યમંદિર. ત્યાં મોઢેરા સાઈડ પ સોમનાથ અને અહિયાંયા જે પાવાગઢ છે બાજુમાં એ ત્યાંભી ગયો છું. પછી હમ રાજસ્થાનમાં પેલું માઉન્ટ આબુ છે, ત્યાં ભી એ હું પ્રાઈમરી સ્કૂલમાં મારે ટુર ગોઠવી દર વરસે, તો એ માગ હતો.
બરાબર, કોઈ એમાંથી કોઈ એવી જગ્યા કે તમને બહુ ગમી હોય?
હમ. ના એવી તો કોઈ કોઈ એવી જગ્યા મતલબ નથી કે મને સ્લીપ બહુ ગમી જાય કે જેવે મારા મગજમાં હોય.
બરાબર.
બીચ છે બીચ છે એક જે હું ગયો તો અને મ મજા આવે. એક પહેલું દ્વારકામાં છે, આ શિવરાજપુર બીચ. કરીને બ્લુ.
હમ તો હમ અને થોડા ટમ પેલા જમ હ.
બ્લ સ્ટાર અ બ્લુ સ્ટાર સફાઈડ
હા બ્લુ ફ્લેગ આપવામાં આવ્યો છે અને આ બ્લુ ફેગ છે તે ડેનમાર્ક ની એક સંસ્થા છે, આ ડેનમાર્ક ની સંસ્થા દ્વારા જે વિશ્વની અંદર જે પણ શોચ હોય. જે સ્વચ્છ હોય પેલા જે બીચ. તો એને બ્લુ પગ આપવામાં આવે છે. એ રીતે ભારતની અંદર ઘણા બધા સોડે હોય. બીચ છે જેમને બ્લુ પેક આપવામાં આવે્યો છે. ગુજરાતમાં એક માત્ર. શિવરાજપુર બીચ છે જેને બ્લુ ફ્લેગ આપ આપવામાં આવ્યો છે પછી તમે વાત. કરી ને સૂર્ય સૂર્ય નું જેમલ મંદિર છે.
હ.
મોઢેરા મંદિર તો એના વિશે તમને જાણકારી ખરી.
હમ એ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ માનું એક છે લગભગ અને. બાકી તો એનાથી વધારે તો નહી ખબર.
તો હું તમને કહ જે મોઢેરા શિવિવમંદિર છે ને
હમ્મ
અને સોલંકીસ ના રાજા ભીમદેવ પ્રથમ દ્વારા. બંધાવવામાં આવે ને. જે જેની શૈલી છે મંદિર ની તે સોલંકી શૈલી છે. ન. ગુજરાતનું એક માત્ર એવું મંદિર છે જે કકવૃત પરર આવ્યું છે. જે મંદિર છે એની પરથી કકાવત પ્રસાર થાય છે. આજ મંદિર છેની ખાસિયત એ કે જે સૂર્ય હોય ને તો સૂર્યનું જે પહેલું કિરણ ખરું ને જે એ મંદિર ના અંદર પડે છે છે કેમ. અને અંદર કિરણ પડે એટલે આખું મંદિર પછી સૂર્યની જે જોડા હોય એમથી જગ જગમગ ઉઠે છે એમ પ્રકાશિત થાય છે. મંદિર ની આગળ બે કુંડ આયલા છે. ને એની અગર કંઈક એકસો આઠ જેટલા પણ કઈક ડેરાઓ કે મંદિર એ રીતે આવેલા છે. ભયંકર લગભગ દર વર્ષે ઉત્તરા્ર્ધ મહોત્સવની ઉજવણી પણ કરવામાં આવે છે. માડવે સવા મંદિરમાં પછી તમે કચ્છ ગયા છો કચ્છ ધોર
ના ના કચ્છ તો નઈ ગયો જવાની તો ઈચ્છા બહુ છે પણ ગયો નથી
એવું છે એમ તો કચ્છમાં જાન્યુઆરી ડિસેમ્બર થી જાન્યુઆરી મહિનામાં એક ફેસ્ટિવલ યોજાય છે ધોરડો ફેસ્ટિવલ તરીકે ઓળખવામાં આવે છે.
અચ્છા હમ્મ
એક કહેવત છે કે કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા
હમ્મ
તો તમારે હા આગળ ડિસેમ્બર મહિનામાં તમારે પ્લાનિંગ કરીને તમે એ જગ્યાએ જઈ શકો છો બઉ મસ્ત એ જગ્યા છે.
હ.
ઘણા બધા એને જે કેમ્પ બાંધવામાં આવતા હોય છે. પછીયા આગળ કચ્છની અંદર તમે જાવ તો પછી એક ખદીર બેેટ છે ને ખદીર બેેટ ભચાઉ ની અંદર લાગે ભચાઉ તાલુકો ખદીર બેેટ અને આખાદી બેેટ મા એક અ આપડે એક વર્લ્ડ હેરિટેજ સાઈટ આવી છે ધોળાવીરા
હમ્મ હમ્મ
હમ તો આ જગ્યા તમે જઈ શકો છો એ બહુ સભ્યતા નુ બહુ પ્રાચીન નગર છે. હમ એથી બરાબર ત્યાંથી દસ અક્ષર નું સાઈનબોર્ડ મળ્યું છે પછી પાણી ની જે વ્યવસ્થા છે તે સમય હતી સંસ્કૃતિ કે સિંધુકીની સભ્યતા દરમિયાન એના પણ મળ્યા છે પછીની અંદર રમત ગમત માટેનું એક સ્ટેડિયમ મળ્યું છેને
હમ
સિંધુકીની સભ્યતા નુ બહુ પ્રાચીન નગર છે અને એના બહુ અવશેષો છે આપે આગળ અત્યારે પણ જોઈ શકીએ છીએ આપડે તમારે વિઝિટ કર જેવી છે ટાઈમ મળે આગળ જજ હ પછી કચ્છની અંદર બીજી વાત કરું તો એ બધા કાળો ડુંગર આવેલો છે જે કચ્છની કચ્છની કચ્છનો જે પેલો વકરો ને એની અંદર ટેન પર્વત ધારો આવેલી છે આમ કે ઉત્તર ધાર મધ્ય ધાર અને દક્ષિણ ધાર તો હજી ઉત્તરધાર કરી ને એની અંદર અલગ અલગ ટાપુ આવેલા છે ખદી છે ખાવડાવીલા છે એ રીતે એટલે એજ ધારદર સૌથી મોટો ડુંગર છે કાળો ડુંગર જે કચ્છ નો સૌથી મોટો ડુંગર છે અને ત્યા એવું છે કે આપડે કહીએ કે ચુંબકીય કુંબતી ન અહીં આગળ કદાચ પ્રભાવ જોવા મળે છે એમ તો તમે આગળ ગાડી લઈને ગયા હોય ને ગાડી તમે બંધ કરી દો ને તો પણ ગાડી એના જાતે ચાલે ઢાળ હોય તો પણ ચાલે હગ એપ આમ મેગ્નેટ ફિલ્ડ જોવા મળે છે મેગ્નેટ ફિલ્ડ પછી એને એની બાજુ માં એક બંધ છે અલાબી અલ્લાહબંધ અલ્લાહબંધ પણ જોવાલાયક સ્થળ છે